હલો હલો
અવાજ આવે છે તમને
હા મને આવ છે તમારો
આવે છે ને
હા હા આવે છે આવે
હા નમસ્કાર કેમ છો
બસ મજા આવે
હા તો છે ને આજે આપડણે એક બહુ રસપ્રદ વિષય પર ચર્ચા કરીશું જે છે વિશ્વના પ્રસિદ્ધ પડો
બ હા બરોબર
હ
બિલકુલ વિવિધ દેશોમાં દેશોમાં હવામાન જમીન અને ખેતીની પદ્ધતિ નો અનુસાર પણ અલગ અલગ પ્રકારના થોડો આપણને જોવા મળે છે
હા અને કેટલાક ફળો લગભગ સામગ્રી રીએ ઉદાહરણ તરીકે આપડણે જોઈએ ને તો જાણે સફળડન જોય લો એ છે ઘણા દેશોમાં ઉગડવામાં પણ આવે છે અને વિવિધ રીતે ઉપયોગ પણ કરવામાં આવે છે
હા સફરજની ઘણી જાત કેટલાક તો મીઠા હોય તો કેટલાક તો ખાટો સ્વાદ પણ જોવા મળે છે
હા અને કેળું પણ વિશ્વનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ફોળોમાંથી એક ગણાય છે કે ઘણા દેશોમાં છે ને તે રોજિંદા ખોરાક નો ભાગ છે એક
હા કેળા ની પણ અનેક જાતો જોવાની છે કેટલાક કેસોમાં તો તેનો ઉપયોગ નાસ્તા તરીકે તેનો ઉપયોગ નાસ્તા તરીકે પણ
હલો હલો હલો હલો હલો હમ્મ